કેમ છો? ચાય પાણી પત્યા. જય શ્રી કૃષ્ણ, શું કહો છો? ઓ અહિયાં આજે વરસાદ ચાલુ થયો છે, થોડો ઘણો.
અમારે તો અહીયાં વરસાદ જ નહી મામાને રોપવાનું ચાલે છે, પણ પાણી જ નહી મળતું ખાલી બધું ખાવાને એ બધું કરવામાં ટાઈમ જતો રહેેશે. અને ઘર કામ થઈ જાય.
આ વરી રાતના થોડોક વરસાદ હતો. હવે, અષાઢી બીજ છે, ને એટલે વરસાદ આવશે હમણાં. કાલે છે ને
હા, કાલે રથયાત્રા કરી એટલે વરસાદ પડશે.
હા, મેન તો કચ્છમાં જરૂર છે, વરસાદની કચ્છમાં સરૂર નથી.
કચ્છમાં નથી, અહી નથી કાઠિયાડમાં ભી નહી પડતો બધ છે
મેં શું કીધું કાઠિયાવાડી તમે શાક કેવી રીતે બનાવો છો?
કાઠિયા
હા, ઓલો ટમા ટમાટાર ટમાટર અને ઓલો ગાંઠિયાનો બનાવો ને ગાઠિયા વાળી શાક કહેવાય.
હા, એ તો છે પણ આપને તો કઈક મામાના ત્યાં અમારા મામા ત્યાંનો છે, કાઠિયા વાડી એટલે અમુક ટાઈમ ત્યાં આગળ જઈએ, ને તો ખાઈએ. તેનું પાણી મીઠું હોય ને એટલે આપણે ત્યાંનું ખાવાનું સારું લાગે એમ.
હા, મસ્ત લાગે ખાવાનું. હંમ હંમ શું બનાવેલુ છે રસોઈ? રસોઇ પાણી શું બનાવીયું છે આજે?
અત્યારે તો ખીચડી, શાક, રોટલી ને એ બધું બની રહ્યું છે, નાની બનાવે છે ખાવાનું.
આ ખીચડી બનાવી છે, સવાર સવારના?
હા.
સારું, સારું.
ગુજરાતી હોયએ એટલે ખીચડી તો હોય જ આપડે ગુજરાતી થાળી ખીચડી હોયજ
આજે અમે ન બનાવ્યા ચંદ્ર દર્શન છે ને?
હા.
એટલે ખીચડીના બનાવી આજે બટેકા ને શાક ને જીરા વાળી ભાત બનાવી છે.
આ હા.
આજે ખીચડી ન બનાવી ને કાલે ન બનાવીને કઢી ન બનાવી બે દિવસ
તો આમાં એવુ છે મને ફાવે આમ ગુજરાતી થોડું તો અને કીધું કે રસોઈ નો કે કોઈ ટોપિક હોય તો વાત કરશે તો મે કીધું વાંધો નય
તો મદ્રાસીને બધા હોય ને કાઈ આપી લેતી દેતી કરીએ ને તેમાં સાકર નાખી હશે નહી આમાં ગોળ નાખે ખાવ તો ખરા સામે ખટાણ છે, ને મિસ્ટાણ છે, બે મિક્સ થઇ જાય તો ટેસ્ટ કેવું મસ્ત આવે.
તમારી આમ ત્યાંની ફેમસ ડીશ કઈ મહારાષ્ટ્રની.
અમારી ફેમસ છે, આમ દાર બઉ મસ્ત લાગે અમારી ગોળવાળી દાળ હોય ને તો એ સરસ લાગે પછી કઢી પડ મસ ત લાગે અમારી ગુજરાતી કે દાળ ભાત ગુજરાતીને બહું મસ્ત કડી ભાત પણ મસ્ત હોય. કાલે બનાવી હતી, ખારી ભાત બનાવી હતી, એવી મસ્ત થઈ તી ને બને દીકરો રાજી થઈ ને ખાઈ ગયા એ બહુ મસ્ત ત બની છે, અમે ગુજરાત. અહીંયા કેને ભૂજ ભૂજ સાંભળ્યું છે.
હા, બુજ જેઠાલાલ વાળું બુજ
આ એ જેઠાલાલ અર બુજ અમે ત્યાંના છે.
હા હા ત્યા તો વધુ મજા આવે આમ. ફરવાનું ખબર બધું છે.
પછી આ દાબેલી અમારી ફેમસ છે. કચ્છી દાબેલી હા ક હા ઈ ભુજમાં મળે ને બઉ મસ્ત હોય. એ અમારી ફેમસ છે.
રણ ઉત્સવમાં ગયા હશો ને તમે તો?
હા તે કચ્છનાથી કેટલી વાર જઈ આવ્યા છે સફેદ રણ છે અમને પ એવું લાગે પણ નય કચ્છના હોય ને તો પછી જંગલમાં ધૂ હોય બધું ખેતીવાડીમાં જતા હોય.
હા હા
આ મુંબઈવાળા ને બવ ગમ્યુંમાં સફેદ ત્રણ વગ્યા તા અને માથેરા માથેરા પર ડુંગર જ છે ને બધા
હા માથેરણમા બી અત્યારે જવાય ત્યાં વાતાવરણ સારું હોય મા
હા અમે તો ત્યાં કચ્છના છે તો બધા ડુંગર અને માથેરા ને એ બાજુ તો અમે કચ્છમાં જોવા જ મળે આપને બધું વરસાદ આવે એટલે અમે તો પછી આલ્યા જઈએ વરસાદ આવે ને તો નદી જોવા જ જઈએ તારા જોવા જઈએ કપડાં લઈને જઈએ મજા આવી જાય ત્યાં કને ઘરનું રાતનું ઠંડુ હોય એ લઈને ખાવાની મજા આવે ત્યાં કને બાજરાના રોટલો ને અથાણો ને લઈને જઈએ ત્યાં ક પડા ધોઈ આવીએ ખાઈ આવીએ આખા નાઈ આવીએ વરસાદમાં મજા પડી જાય આપને
ફરવાની મજાજ કંઈક અલગ હોય અને એમાં પહિ ગરમ ગરમ ભજીયા મલી જાય ને
હા અમે ભજીયા પણ બનાવીએ ને બીજી ઓલી રાબ બનાવીએ રાબ આવે છે ને ઘઉંની ને બાજરની ને
હા.
ગોડવારી દાળ હોય ને રબ હોય રાબ રાબ કે એને ઈ ગરમા ગરમ ભીજીને આવીયે એટલે મારી મમ્મી ઈજ બનાવી દે આખો મોટો તપેલો બનાવી ચાય કેવી રીતે પીએ એવી રીતે પીએ બહુ મજા આવી જાય. અશેરિયાની રબ હોય મજા આવે આમ ખાવા
ઢોસાને એ બધું ભાવતું હશે ને
હા ઢોસા ને આમ ઓછું ખાઈ મેન તો શું હોય ભજ કાદાના ભજીયા ભજીયા હોય પછી આ રાબ હોય દારાનો શીરો હોય. પછી આ ગરમા ગરમ રસાવાળા મુઠિયા બનાવીએ. ઢોકળી હોય આવી ગરમ ગરમ વસ્તુ હોય ને તો બહુ મજા આવી જાય.
આમ બહાર જાવ ખરા જમવા માટે કે એવું પહી પીઝા કે એવું કશું ખાવા એવું બધું
પેલા બધું નતું હ પણ હવે બધું હવે થઈ ગયું છે હવે શનિવાર રવિવારે એ હોટલમાં છોકરો માણસ ઘરે હોય તો પછી રાતને જઈ આવીએ. હોટલમાં હવે તો ઘરે પણ પીઝાને બનાવી બેઠા વાંધોના આવે.
હા પહેલા તો ખાલી સેવ ટામેટાનુ શાક હોય બોવ બોવ તો પાવભાજી હોય. અથવા તો બધું કેવું કેવું નવું નવી જાત નું બધું નીકળ્યું છે.
આમ ટાકોજ બનાવીએ ઠંડી રોટી પડી હોય તો પેલા તો રોટી કો ખા હવે ટાકોઈ આવી જો બટેટાનો શાક હોય રોટી ઉપર ઓ મીઠી તીખી ચટણી લગાવી એમાં ભરીને શેકી લઈ કડક રોટી ઈ બનાવી લઈએ. નામ હા ઈ જ છે ને ઠંડી ઓછી નામ રહી દે મોટા મોટા એટલે છોકરાને એમ થાય કે બધું. પહેલા ઠંડી રોટલી હતી તો શું બનાવતા ખબર છે રોટીને વઘારે લસણ અને કાંદા નાખીને. દહી નાખીને ઈ રોટી હા ઈ રોટી મસ્ત લાગે હા. ને કા પછી છે તો ઓલો બનાવે રોટી નો લાડુ બનાવે. ઈ બનાવે કા હા એટલે રોટલી ઠંડી પડી હોય ને તો મિક્સર માં પીસી લેવાની.
હા હા.
એનો પાવડર થઈ જાય પછી થોડો ઘીને ગોળ નો પાક બનાવવાનો. પછી એલી રોટી પીસેલી હોય ને એમાં નાખીને લાડુ બનાવી રાખી દેવાના. બે ત્રણ દિવસ ચાલે પછી ખાવા હોય તો મજા આવે ખાવાની.
મેં તો પહેલી વાર સાંભળ્યું કે રોટલી નો એવી રીતે.
હા તમે કરજો આ જો બે બે ત્રણ રોટલી પડી હોય ને તમારે પાંચ છ રોટી બચી છે તે મિક્સરમાં નાના કટકા કરીને પીસી લેવાની. ને પછી થોડોક ઘી બેસન ચમચી ઘી ને ગોળ એનો એકદમ પાક થઈ જાય ને પછી રોટી નાખી દેવાની એનામાં. પછી ગરમા ગરમ ખાવ બહુ મસ્ત લાગશે ઈ.
એક વખત ટ્રાય કરીશું ત્યારે રોટલીનો લાડો.
હા ઈ મસ્ત લાગે પછી આ રોટી તળીને. નાખી દઈએ પાપડ મસાલા પાપડ આવે છે ને. એવી રીતે પછી રોટી તરી મૂકી તરી એના ઉપર ચટણી લગાડી. ને કાંદા ટમાટા સેવ નાખીને મસાલા પાપડ ખાધા છે તમે.
હા મસાલા પાપડ ખાધા છે.
આ તેવી રીતે મસાલા પાપડ થઈ જાય આપણે રોટી તરેલું. ઘણું હવે આવી ગયું છે હવે જોવ તો.
ભાખારા ભી હવે રોટલી કે એમાંથી જ બને છે ને. આખરે રોટલી નો તો કેટલો બધો યુઝ થાય છે.
છે ને વેસ્ટ માંથી બેસ્ટ બનાવાનું હવે તો એ આવી ગયું છે બધું.
હમ હમ.
ને બાજરના રોટલાઓ એ ઈ પણ આપે છાસ માં વઘારીએ થોડો લસણ નાખીને ઈ. પણ બહુ મસ્ત લાગે વરસાદ માને ઠંડીમાં.
આમાં મસાલા રોટલા મને ભાવે પણ મન ફાવતા નહી મસાલા રોટલા કઈ રીતે કરવાના એમ. એ તો મસાલા રોટલા મસ્ત લાગે.
મસાલા રો રોટલામાં શું લીલું લસણ આવે છે ને આપનું. ઈ શું કરવાનું એકદમ ઝીણો ઝીણો સુધારી લેવાનો. ને બાજરાનો લોટ હોય ને એમાં ત્રાસમાં નાખી. એનામાં એ લસણ નાખવાનું પછી ગ્રીન મસાલો પણ આપને ગ્રીન. બનાવાય તીખા થેપલા રોટલા તો એમાં બે લીલા મરચા. કાંદા અને લસણ પીસી કરીને એમાં નાખી દેવાનું લોટમાં. ઝીણું ઝીણું લસણના પાન નાખી દેવાના પછી. હળદર નાખવાની ધાણા નાખવાના. પછી એનામાં તલ નાખવાના તલ આવે છે ને સફેદ. હા ઈ નાખવાનું મીઠું નાખવાનું જીરો પાવડર નાખવાનું પછી બાજર ના રોટલા આપે. કેમ લોટને બાંધીએ એવી રીતે કરીને હાથ થી થેપી લેવાનું.
હ હ.
ને પછી પછી હાથથી તમને ન ફાવતું હોય તો હલકા. તે વેલણ થી મોટો. ચાની નાની લેવાની ને નાનું થાય રોટલો પછી શું છે. ઈ કા પછી તમે તરી લ્યો ને પછી લોઢી ઉપર છે ને એને શે. લેવાનો તેલ નાખી નહી તરીને તમે કરો ને નાના નાના પુડી. જેવા તોય મસ્ત લાગે પછી પંદર મહિનો દિવસ પડ્યા હોય ને તો સરસ લાગે. તેમાં તલ નાખવાના તલ નાખીએ ને બહુ સરસ.
તમે આ બાજુ આવતા નહીં આણંદ બાજુ. કે વડોદરા બાજુ.
ના અમે અહિયાં કચ્છ જઈએ તો અહિયાંથી જઈએ.
હ હા ના એટલે. ભી બધું આમ ડાકોર છે ડાકોર ના ગોટા છે. પછી બધું કેટલું બધું ફેમસ. સસ્તુ છે વડોદરા ની સેવઉસળ છે બધું મળે એમ ખાવા માટે.
ગામ ગામમાં બધા ઠેકાણે પ્રખ્યાત વસ્તુ છે. અમારા. કચ્છના છે પકવાન સારા મળે પેડા સારા મળે ભુજના. પછી મેસુ. આવે છે, ખાધું છેને, મેસુ ઈ ફેમસ હોય. મોહનથાર ફેમસ હોય કચ્છ નું
હા
પછી ગુલાબ પાક કેવું મસ્ત મળે ખબર છે. હા હા કચ્છની મેન તો દાબેલી હા કચ્છ ની દાબેલી મસ્ત છે ભુજ સ્ટેશન ઉપર જ મળે છે.
હમ હમ અવ ખબર નઈ જેસલ તોરલ કે સમાધિ ને એ બધું જોવું છે ઈચ્છા તો છે, અંજાર આવવાની
હા જ ભુજમાં જાજો ભુજમાં હોટલમાં બધું મસ્ત મસ્ત મળે છે. ખાવાનું મેન તો લારી ઉપર ઊભી. લારી ઉપર ઊભી ને ખાઈએે ને તો મજા આવી જાય. હોટલ મે શું હવે શાક રો દાળ ભાત તો ઘરે પણ ખાતા હોય થોડો સ્વાદ માં ફરક હોય. પણ મેન છે આ તમે પાણીપુરી છે, ચાટ છે પછી આ અ પાઉભાજી છે. રગડા પેટીસ છે, એવું બધું તમે હોટ અ રોડ ઉપર ઉભીને ખાાવને એમાં ખાવામાં મજા આવે ને એવી હોટલમાં મજા ના આવે તમને
એતો છે આમ ઢાબા ખાવાનું બી મ જ હોટલ ખટા તો
હા ઈજ ને રગડા પેટીસ કેવી મસ્ત થાય.
હા એજ આમ કાઠિયાવાડી બી મજા આવે ખાવાની ડીશ પંજાબી કરતા કાઠિયાવાડી મજા આવે
હા ઈ મજા આવે ખાવાની આપને હમ હમ કાઠિયાવાડીમાં તમે શું બનાવો છો, તમારુ
કાઠિિયાારીમાં તો સેવ ટમેટા હોય, કાતો પછી રીંગણ નું ભળતું હોય.
હા ઈ હમે બનાવીએ. ઘણા રીંગણનો ભરતો કેવી રીતે બનાવે, ગેસ ઉપર રીંગણા શેકીને કરે હું ના કર મે કતે મે પ પછી જીવાક હોય, ને તો પછી મને ન ભાવે એટલે એને બે લામા ચીરે કરીને સીટી એક મરાવી દઉં, પછી એને બનાવું બહુ મસ્ત થાય. અમે કાલે જ બનાવ્યો હતો ને, બહુ મસ્ત હા બે કટકા કરી લેવાના હા આજ કઈ બાર થી સારા હોય ને અંદર કીળાઓ સડેલું હોય, પછી મજા ના આવે ખાવાની
એ તો છે.
કાલે જ બનાવી તી ખારી વાત શું મસ્ત થઈ તી બાપરી બા બહુ મસ્ત થ એ બની છે ને એટલે એના ઉપર એક કા પછી આ